કેમ છે ભાઈ બસ મામાં હું પણ મજામાં છ હજે બો સ્પ ફન અરે આજે છે ને મને એક ફોટો મળ્યો આજ અરે આપણે સ્કૂલ ન દસમા ધોરણ ન હતો
હા એ તો મરે યાદ છે
જે આપણે દોડ દોડ ભાગ લીધો હતો ને બંને છેલ્લે આવ્યા હતા હા એ મને થય છે તણ કરતા રસ્તામાં વાત કરવાવા લાગી ગયા હતા અને પછી પણ એવું બતાવે કે જાણે આપણે જીત્યા હતા સાચો કધું બાારણ ચિંતા બસ મદદ આજે વિચાર વિચાર્યું કે લાગે છે કે એ દિવસ ખરેખર સુવર્ણના સોના જેવા હતા હા ાર સવારે ક બ આવે
પાછા જે નહી આવી- -
ક્રિકેટ રમાત આખો દેશમાં જ પસાર થઈ જાય છે. અને બ કોઈ ન- -
કાકાના કાકાના ઘરમાં જાય એટલે બધા એકબીજાની- -
ત બતા- - અરે સોન- - કો કની ચો આપને- - હમ. એ તો કઈ નહ હતું એ ખબર હતી આપડે- - રમવા ગયા હતા.
આપણે એક કડણે જ- - હા એ મને યાદ છે. ને સાચી વાત તો ત્યાં મજા ખબર આપે વરસાદ ના દિવસો ત્યાં કેવ મજા આવતી હતી? હા મને યાદ છે દે ખબર આપડે કાગળ- - હોળી બનાવતા અને વરસાદ પાણીરાતા- - કપડા આખા ભીના થયા હતાા થઈ- - પછી ઘરે જઈને- - જી એટલે મમ્મી પેહલા કપડા નની પેલા ખીજવતા. પછી ગરમ ચા કે ભજીયા ખળાવતાા- -
એ મજા આવે છે. એ મજા હજે ક્યાં નીવાળ્યા ભાઈ આજે તો આપડે- - સવારે કામ પર જ પછી સાંજે ડાયરેક અને એક દિવસ- - મળવાનું થ તેમાં બી રવવાર હો તેમાં બી ઘરના કા એ તેમ થઈ જાય. એ વાત તો સ સાચી- - સ્કૂલમાં ટિફિન પણ કેલીદા આવે છે? હા પોતાના ટિફિન ઓછો અને બીજા ન ટિફિન વધારે ખાધા- -
તારી મમ્મી ખુબ જ થેપલા બનાવતી એ તો આખા ક્લાસમાં બહ ફેમસ હતા.
હા તારી મમ્મી પણ આલુ પઠા જે બનાતા ને- - જે તો દા જવાબ પ હતા આજે બી મને બહુ યાદ આવે છે. તો સાંજે ઘર આવી જાય ને બનાવી દે નાઈ રતા હ તો- - બહાર બધા જતા છે કામ- - એક રવિવાર છે એટલે ઘર ફેમિલી ટાઈમ ને એટલે- - હા એ સાચી વાત.
પછી તે તે આપડું લેસન યાદ છે? જે આપડે બીજા ભાઈ કરાવતા- -
અરે યાર- - રોજ નવા બહના કાઢતા. નોટફાઈલી છે સર લાઈક નહી હતી સર- - વરસાદમા આવ છે આવું છે. સાચી વાત છે એમ કે રે ત કોઈ વાતો- - સર હું તો ત્યાં ઘરે નહ હતો ત્યાં બહાર ગયો હતો. એટલે મેં માસીને ઘરે તો માસી ઘરેા સ્કૂલ જ આવ્યો છું.
હમ હમ.
પી સારી તબિયત ખરાબ છે સાર એ છે કેય છે. છાતા- - બધું સમજી જતા. યાદ છે આખો ક્લાસ બભો રાખ્યો હતો? એ તો મને યાદ છે ને એમાં આપણે બધા બહુ વાતો કરતા હતા કે નહીં એટલે સાહે બધાને બહાર કાઢેલા હતા
પણ ઉભાની બી આપડે તો વાત જ કરતા હતા
હા એ તો સાચું કીધું આજકાલ માળ જો આખો જ મોબાઈલમાં લેપટોપ એમને તો કોઈ જવા આજે તો મોબાઈલ વ પણ ખુબ ખુશ હતા આપણે તો આપડે તો બચપનમાં તો મોબાઈલ જોતા જ નહી બસ રાત્રે કોઈ વાર ગેમ રમતા બસ ફોન માંથી તો રાત્રે બી નહી કોઈક વાર બહ ઓછો વાર
હા એ તો છે
સાંજેણ છે સતાાનપટલે લખોટી સાયકલ આપ ગમ બમ્યા કરતા અને રાત્રે ઘરે જઈને થાકી જઈ એટલે ઉમળી જતા હવે તો એમ પણ હવે સમય ખરેખર બદલાઈ ગયો છે પહેલા
હા પણ આજે જે આપડણે જે હત ને ત્યાંજે બી બહુ યાદ આવે છે
ક્યાંક લાગે છે કે એ દિવસ માટે ફરી બાળક બની જએ કેમ કે જે બાળપણમાં જે મજા ને જે વધુ હતું ને એ આજમાં આવું કરી નને મળે
કોઈ જવાબદારી નહી કઈ ટેન્શન નહીિ બસ મિત્રો મજા
એ તો સાચી કીધી યાર ચાલે ફ કરી શું કરવાનું રવિવાર બધા ભેગા જોયા અને પછી રવ રવિવારે આપણે શું કરવાના બધા
હા એને પેલા જેવા ખિડડ રમતા ને ત્યાં જ રીતે ગ્રાઉન્ડ પર
હા કેર ક્રિકેટ રમી પોટાલીિન જૂની યાદોરી જીવી મસ્ત હું બધાને ફોન કરી દઈશ સારું બે પાકું તો પછી રવિવારે નક્કી કરી દે
આજે તારી સાથે વાત કરીને મને બહુ મજા આવી બહ સમય પછી આપડે વાત કરીએ ને.
મને પણ ક્યારે આવી વાત કરવાની મજા આવે છે
બાળપણ જે છે તે પાછું નથી આવવાનું પણ યાદો હંમેશા સાથ રહે છે.
બિલકુલ ચાલ હવે રાખીએ ઘર બધા જ રાહ જોયા છે.
હા.
દિવસ જે હતા ને તે સાચું કર ને બહ મજા ના લાયક હતા. તેવા દિવસ પાછા નહી આવે.
કેતન રાહુલ યાદ છે જ્યાં પહેલા સ્કૂલ નો દિવસ જ અ બોલટાલ તો
અને પૂછ જ નહીં હું તો આટલો રડિયો હતો ને એના લીધે મને કેટલી ગાળો પડેલી હતી.
હું પણ આવ્યો હતો ને પણ ધીમે ધીમે સ્કૂલ જે ગરમી ગમવા લાગી ગય હતી પેલા મને એટલું નહી ગમતું હતું. સ્કૂલ ની જે યાદો છે ને તે યાદો કશે જોવાની મારે.
એટ સાચી કીધુ યાર. કારણ કે જે આપણે સ્કૂલમાં જે મજા હતી ને જે મિત્ર એમ રમતા એમ કોને કઈ કતા કોઈને ખોટું લખતું નહી. તે આજે આજમાં ની મજા આવે. આજે તો કોઈને ક ને ભાઈ એમ છે, એમ કર્યું. તો કઈ ઝઘડો થઈ જાય કે કઈ બબાલ થઈ જાય જે બારપણ આવ કઈ નહ હતું.
હા એ તો સાચી વાત કરીએ ત મને છેલ્લર પીવામાં બહુ મજા આવતી. છેલ્લાેમાંર કોઈ પણ જાતો કોઈ વાર શું હાલ તો દર્શન શુક્રવાર છે, ને તો સુઈ જ જતો.
શું કરવું બપોર ના ટાઈમ હવે તો કં ઊંઘ આવે. ઉઊ આવે એક તો બે વાગે બે થી ત્રણ વાગે ન લેક્ચર એ પછી ઊંઘ જવાની. હા એ તો સાચી વાત છે, પછી શબ્જેક બી કયો હતો ઇંગ્લિશ ને એટલું બી હા, એ મને ખબર હો ત બહુ બોલ બલ કરતીને મારે તો દર વખત ઉભ જ કરતી મારોું તો સારું નામ આપી કુમક નામ આપી દીધે એ હતું મને તો
હા મને યાદ છે.
પણ છેલ્લું લ જે બાકી હતા ને તે બહ મજાતી. ચાલ અમે ઘરે જવાના ઘરે બેગ મૂકી ને પછી રમવા જવાના હા એ વાત ક સાચી છે. પછી તો સી મેદાનમાં
યાદ છે, એક એક બેટ હતો. પરમતા એક એક બેટ હતા પરમતા બધા હા અને જે બેટ હોય તે પેલો બેટિંગ કરતો.
અને જે આઉટ આપી દે તો બોલે. આઉટ નથી, ફરી બોલ નાખવા બરાબર નથી.
અરે પણ આપ આપડ ઝઘડા પણ કેટલા ના કરતા હતા.
પાંચ મિનિટ ઝગડો દસ મિનિટ પછી ફરતી સાથે રમતા અમે તો કઈ ઝઘડો ઓગડો થાય તો પછી તો બોલ ચાલે જ નહી થાય. લોકો વચ્લી વાત નથી કરતા પણમાં કેવું દિલ એકદમ સાફ હતું જ આપણે મસ્ત રમતા વાત કરતા કઈક લડાઈ થતી તો બેને સમજતા. બધું આપડે કરતા પણ અમે પેલા જેવું કઈ નહી મળરે
પરીક્ષા ન સમય યાદ છે. પરીક્ષામાં તો એક દિવસ પેલા ખું પેલા તો આપણે ચોપ ખોલી બી નહ હતી. અને ખબર મે કોઈ જે ચિઠ્ઠી લેલું બૂટ છુપાઈને હા મને ખબર છે થધું પાસ થઈ ચિઠ્ઠી થડી ન ના મે ન ખોલેલી.
તેમ પછી મને એવું લાગ્યું કે કેમ સીટીંગ કરવાની જાતે પાસ થઇ જવા હા પછી તું પાસ બી થઇ ગય હતો ખબર ને હા એ તો મે પાસ થ લાગે ભગવાનની દયા કરી દેધ હતી.
હા હા અને પ